હલો કેમ છો?
હું મજામાં છું. તમે કેમ છો?
હું પણ મજામાં છું.
આજે હું તમારી સાથે ખુબ જ રસપ્રદ અને ઉપયોગી ટોપિક ઉપર વાત કરવા માંગુ છુ. એ જીવનમાં શોખ નું મહત્ત્વ. તમને શું લાગે છે, કે શોખ આપડા જીવનમાં કેટલા જરૂરી છે?
ખરેખર શોખ તો આપણા જીવન માટે ખૂબ જ જરૂરી છે, કારણ કે શોખ જ આ પણા જીવનને રંગીન બનાવે છે, અને રોજના અભ્યાસ અને ઓફિસ કે કામ વચ્ચે જ્યારે પણ આપણે મનપસંદ પ્રવૃત્તિ કરવાની હોય કે અ થોડો ઘણો સમય મળે ત્યારે આપણે માઇન્ડ ફ્રેશ કરી શકીએ એમ
હમ બિલકુલ ઘણા લોકો માને છે, કે હોબી માત્ર ટાઈમપાસ માટે હોય છે. પણ મને લાગે છે, કે હોબી વ્યક્તિને વ્યક્તિના વિકાસ માટે પણ મોટો ફાલ ફાયદો આપે છે.
હા સાચી વાત છે, હું પણ એવું જ માનું છું કારણ કે હોબીથી આપણે ક્રિએટિવિટી પણ વધે છે, અને નવી સિલ સ્કીલ પણ આપણે શીખી શકીએ છે, એનાથી અને આપડો અ સ્ટ્રેસ પણ ઘણો બધો ઓછો થાય છે, એનાથી
હમ તમારા માટે હોબી એટલે શું
હોબી એટલે એવું કે આપણેે જે કઈ પણ પ્રવૃતિ અ ને આપણેે જે પૈસાથી નહી પણ આપણે આનંદથી અને સંતોષ માટે જે કરીએ ને એ હોબી કહી શકાય એમ જેમ કે રીડિંગ સિંગિંગ, ડ્રોઈંગ, ફોટોગ્રાફી, ગાર્ડનિંગ, કુ કીગં વારાઈટિંગ કે કઈ પણ
વાહ હોબીની આ વ્યાખ્યા મને ખુબ ગમી મને લાગે છે, કે દરેક વ્યક્તિ પાસે ઓછામાં ઓછી એક હોબી તો હોવી જ જોઈએ
હા ચોક્કસ હોબી હશે તો ફ્રી ટાઈમમાં આપણેે શું કરવું? એનો આપણે સારી રીતે ઉપયોગ કરી શકીશું
હમ તમને શું લાગે છે, કે હોબીથી સ્ટ્રેસ ઓછો થાય છે?
હા બિલકુલ કારણ કે જ્યારે પણ આપણે અ આપણી મનપસંદ એક્ટિવિટી કરીએ છીએ ત્યારે રોજના જે ટેન્શન અને જે થાક હોય એમાંથી આપણને થોડોક બ્રેક મળે છે, અને મન પણ શાંત થાય છે. અને મૂડ પણ આપણું ફ્રેશ થઈ જાય છે.
હા ઘણા ડોક્ટર્સ પણ કહે છે, કે હોબી મેન્ટલ હેલ્થ માટે પણ ફાયદાકારક છે.
હા તમે સાચું કીધું કારણ કે હોબીથી આપણે ડિસ ડિપ્રેશન, એન્ઝાયટી કે સ્ટ્રેસ એ બધું ઓછું કરવામાં આપને મદદ મળી શકે છે.
સ્ટુડન્ટ માત હોબી કેટલી જરૂરી છે.
હ સ્ટુડન્ટ માટે તો ખૂબ જ જરૂરી છે. કારણ કે જો માત્ર ભણવું જ અ નહીં પણ આપણે થોડા થોડા સમયે સ્પોર્ટ્સ, મ્યુઝિક, ડ્રોઈંગ કે રીડિંગ માટે પણ થોડો થોડું અ આપણે ટાઈમ કાઢવો પડે જેનાથી શું થાય કે કોન્સન્ટ્રેશન વધે અને આપણે નવી સ્કીલ પણ ડેવલપ થઈ શકે
હા કેમ કે એસ ત સતત સ્ટડી કરતા કરતા પણ થાક લાગી જાય છે, ને બાળકો કંટાળી જાય છે.
સાચું કીધું તમે હોબી થી આપણે મગજને પણ આરામ મળે છે. અને પાછો આપડે. અ સ્ટડીમાં પણ સારી રીતે મન લાગી શકે છે, એમ
હમ સાચું તમને કઈ હોબી સૌથી વધુ ઉપયોગી લાગે છે.
હા મારા માટે તો બુક રીડિંગ કરવી એ ખૂબ જ સારી હોબી છે, મારી અને બુકથી આપને જ્ઞાન જ્ઞાન પણ વધે છે, આપડે લેંગ્વેજ ઇમ્પ્રુવ કરી શકીએ છે. અને નવા વિચારો પણ આપણને મળે છે.
હા કેમ કે બુક્સ આપણા સાચા મિત્રો કહેવાય છે.
હા બિલકુલ પણ દરેક વ્યક્તિની હોબી અલગ અલગ હોય શકે. અ કોઈને મ્યુઝિક ગમે તો કોઈને ટ્રાવેલિંગ ગમે. તો કોઈને ગાર્ડનિંગ ગમે એમ બધાની અલગ અલગ હોબી હોઈ શકે.
હા પણ ગાર્ડનિંગ પણ એક હોબી છે.
હા વૃક્ષો અને છોડની સંભાળ રાખવી. અને પેશન્સ પણ આવે છે. આપણામાં અને એન્વાયરમેન્ટ માટે પણ આપણને ફાયદો થાય છે.
હમ્મ સાચું આજે ટેકનોલોજી ના યુગમાં ઘણા લોકો મોબાઈલ ને જોબી બનાવી દે છે.
સાચું કીધું તમે પણ મોબાઈલનો મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ, કારણ કે જો સોશિયલ મીડિયા પર કલાકો સુધી આપણે સમય પસાર કરીશું. તો એ આપડો હોબી ના કેહેવાય એમ ટાઈમ વેસ્ટ કહેવાય.
હા સાચી વાત છે, હોબી એવી હોવી જોઈએ. જે આપણા જીવનમાં કઈક પોઝિટિવ ઉમેરે.
હા સાચું કીધું. અને હોબી થી આપણે કોન્ફિડન્સ વધે છે અને જયારે આપણે કોઈ નવી સ્કીલ શીખીએ ત્યારે આપણા પોતાના પર વિશ્વાસ પણ વધે છે.
મને તો લાગે છે કે હોબી ક્યારેક કેરિયર પણ બની શકે ખરું.
હા ચોક્કસ કેમકે ઘણા લોકો ફોટોગ્રાફી, મ્યુઝિક, પેઇન્ટિંગ કે કુકિંગ અથવા એવા ઘણા બધા કન્ટેન્ટ છે. એ ક્રિએટ કરીને પોતાનું હોબી ને પ્રોફેશન પણ બનાવે છે.
હા. એટલે હોબી માત્ર મનોરંજન માટે જ નથી.
હા તમે સાચું કીધું. કારણ કે આપડે હોબીથી લર્નિંગ, એન્જોયમેન્ટ અને કરિયર પણ એમ ત્રણેય વસ્તુ આપણને મળી શકે.
હા. આજની ચર ચાથી મને સમજાયું કે હોબી જીવનમાં માત્ર રસપ્રદ નથી બનાવતી. પણ વ્યક્તિ ના વિકાસ માં પણ મોટો ફાળો આપે છે.
હા હું પણ એવું જ માનું છું. કારણ કે દરેક વ્યક્તિએ રોજ ઓછામાં ઓછો થોડો સમય તો પોતાની હોબી માટે કાઢવો જ જોઈએ.
હમ્મ. હવે હું એ જાણવા માંગુ છું કે હોબીને કેટલા પ્રકાર હોય શકે?
અહ હોબી તો ઘણા પ્રકારમાં હોય છે. જેમ કે કેટલી ક્રિએટિવ હોબીઝ હોય અહ જેમ કે ડ્રોઈંગ, પેઇન્ટિંગ, રાઈટિંગ, ફોટોગ્રાફી અને કેટલીક ફિઝિકલ હોડ હોબીઝ હોય જેમ કે ક્રિકેટ, ફૂટબોલ, બેડમિંન્ટન, સાઈકલિંગ, સ્વિમિંગ અને બીજી તરફ જો આપડે જોઈએ તો રીડિંગ, ગાર્ડનિંગ, કુક કિંગ અને મ્યુઝિક પણ એક ખુબ પોપ્યુલર હોબી છે.
વાહ! એટલે દરેક વ્યક્તિ પોતાની રુચિ પ્રમાણે હોબી પસંદ કરી શકે.
હા, બિલકુલ. કેમ કે દરેકને પસંદ અલગ-અલગ હોય છે, અને કોઈને પણ અહ એમ કે મ્યુઝિક ગમે, તો કોકને ડાન્સ ગમે તો કોઈકને કંઈક નવું શીખવાનું હોય જેમ કે નવી લેંગ્વેજ શીખવી કે પછી કંઈક કુકિંગ કરવી
હમ્મ, સાચું. તમને શું લાગે છે, કે ઈન્ડોર હોબી સારી, કે પછી આઉટડોર હોબી?
અહ મારા માટે તો બંનેનું પોતાનું મહત્વ અલગ-અલગ છે, કારણ કે જો ઇન્ડોર હોબી અહ ક્રિએટિવિટી અને નોલેજ વધારે છે, અને જયારે આઉટડોર હોબી થી આપણને શું ફાયદો થાય, કે ફિટનેસ અને ટીમવર્ક અને હેલ્થ પણ આ એનાથી આપણી સારી થાય છે.
હમ્મ, સાચું કહ્યું. આઉટડોર ગેમ્સ થી શરીર એક્ટિવ રહે છે, અને નવા મિત્રો પણ બને છે, તેને
હા, સાચું કીધું તમે. ઇન્ડોર હોબીઝ થી આપણે પેશન્સ, અને કોન્સ્ટ્રટ્રેશન અને ઇમેજિનેશન પણ આપણું વધે છે.
હમ્મ. ટેકનોલોજીસ એ હોબીસ ને કેવી રીતે બદલી છે?
અહ ટેકનોલોજીથી તો ઘણી બધી નવી હોબીઝ ઊભી થઈ છે. જેમ કે વિડીયો એડિટિંગ, ગ્રાફિંગ ડિઝાઇન અને બ્લોગિંગ પોડકાસ્ટિંગ, અને ડિજિટલ ફોટોગ્રાફી એવી ઘણી બધી અહ નવી સ્કીલ્સ અને કોર્સ પણ આપણને શીખી શકાય છે.
હા. યુટ્યુબ અને ઓનલાઈન પ્લેટફોર્મ થી પણ કાઈ પણ શીખવું ઘણું સરળ બની ગયું છે, હવે ના દિવસો.
હા બિલકુલ. પણ જો ટેકનોલોજી નો ઉપયોગ આપણેે સંતુલન સાથે કરીએ તો એ આપણા માટે ફાયદાકારક છે. પણ જો આપડે વધુ પડતી સ્ક્રીન તેમ હોબી માટે આપતા હોય તો એ આપડી ખરાબ આદત બની જાય એમ. જે યોગ્ય નથી.
હમ્મ. તમને શું લાગે છે, હોબી ને કરિયર બનાવી શકાય?
હા, ચોક્કસ. કેમ કે ઘણા બધા તમે સિંગર્સ જોયા હશે, ફોટોગ્રાફર જોયા હશે, સેફ જોયા હશે. આર્ટિસ્ટ છે, એમ જ રાઈટર્સ છે, અને સ્પોર્ટ્સ સ્પોન્સર્સ છે, એ પોતાની હોબી સાથે જ પોતાનું પ્રોફેશન બનાવે છે ને? એટલે જો પેશન્સ સાથે આપણે મહેનત કરીએ તો હોબી પણ આપણે સ હોબી થી પણ આપે સફળતા મેળવી શકીએ એમ.
હા પણ, તેના માટે રેગ્યુલર પ્રેક્ટિસ અને ડિસિપ્લીન પણ જરૂરી હોય ને?
હા, સાચું કીધું તમે. માત્ર ટેલેન્ટ પૂરતું નથી, પણ કન્સલટન્સી અને લર્નિંગ પણ આપણને હાર્ડવર્ક કરવા માટે મહત્વનું છે.
હા. ઘણા લોકો કહે છે કે તેમની પાસે હોબી માટ તે સમય જ નથી તમે શું કહીશો આના વિશે?
હા એ તો સાચું છે. પણ જો રોજે આપણેે અહ આપડા જે રોજના શેડ્યુલ માંથી થોડો-થોડો ટાઈમ કાઢીને હોબી માટે થોડોક સમય નીકાળીશું, તો એ અહ જરૂર આપણે એક સમય એના માટે અહ અલગથી એમ કે આપડો જે હોબી છે એના માટે અલગ થી નીકાળી શકીશું એમ.
હમ્મ સાચી વાત જો આપડે સોશિયલ મીડિયાનો થોડો સમય ઓછો કરીએ. તો હોબી માટે ઘણો સમય મળી શકે છે.
હ સાચું કીધું અને આપડે અત્યારે કેવું છે કે હોબી આપણને રિફ્રેશ કરે છે. એટલે જો આપણેે સમયનો બગાડો ઓછો કરીએ અને અ એક સારો ઈન્વેસ્ટમેન્ટ કરીએ. જો આપણા હોબી માટે તો એ સારું જ બાબત કેવાય એમ.
હમ્મ સાચી વાત મને તમારી સાથે વાત કરવામાં ખુબ મજા આવી હવે આપડે આગળ કોઈ નવા ટોપિક પર વાત કરીશું.
હા